હલો.
હલો.
તમને
હા હા સંભળાય છે.
વર્કિંગ વુમેન વર્સીસ હઉસ વાઈફ.
હા જી હ
હા હા તો આપણે એ ટોપિક ઉપર વાત કરીએ.
હા તમારો વોઇસ થોડો સ્લો આવી રહ્યો છે.
અચ્છા.
હા સંભળાય તમને મારો વોઈસ આવે છે બરાબર.
હલો હવે સમળાય છે.
હા સંભળાય છે વાંધો નહી.
ઓકે ઓકે હા તો જે ગૃહિણી હોય છે જે ઘરમાં જ રહે છે અને બહાર જઈને કમાતી નથી અને જે કામકાજી સ્ત્રીઓ હોય છે એ બંનેની લાઈફ સાઈલમાં અને એમાં શું ફેર હોય છે અને કઈ રીતે આપણે બેલેન્સ કરવું જોઈએ ઘણી વાર આપે એવું જોવામાં આવે છે કે જે ગૃહિણીઓ હોય છે એમને જે વર્કિંગ વુમેન હોય એમની ઈર્ષા થતી હોય છે અને જે વર્કિંગ વુમેન હોય એમને ગૃહિણીઓની ઈર્ષા થતી હોય છે તો હા તો મતલબ ગોળ ગોળ ચક્કર જેવું જ છે એમ કોઈ સોલ્યુશન તો છે જ નહીં આનું. તમને શું લાગે છે.
્ જો બધા બધી સ્ત્રીઓ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કરે છે ઘરની સ્ત્રી બી જે ઘરનું કામ કરે છે એનું બી પોતાનું સ્થાન છે ને જે વર્કિંગ વુમન છે જે ઘર બહાર જઈને કામ કરે છે એનું બી પોતાનું એક સ્થાન છે ઘરની સ્ત્રી બી ઘરનું કામ જવાબદારીઓ હોય છે એમને પોતાની નિભાવવાની હોય છે અને બહારની બહાર જઈને કામ કરવાની બી પોતાની એક જવાબદારી હોય છે પણ બેવડી જવાબદારી જે સ્ત્રીને નિભાવવાની આવે છે જેને ઘરનું બી કામ કરવાનું હોય છે અને ઘરનું કામ કરીને પછી બહાર ઓફિસનુંું બી કામ કરવાનું હોય છે ઈ સ્ત્રીઓની માટે ખરેખર અલગ કઈક વિચારવું જોઈ અને ઈ સ્ત્રીઓનું એક અલગ પ્લેટફોર્મ આપવું જોઈએ એવું મારું વિચારવાનું છે.
હા તમારી વાત સાચી છે ઘણી વાર આ બેવડી જવાબદારીઓ નિભાવીને અ સ્ત્રીઓ થાકી જતી હોય છે અને એ જે એમની તકલીફ છે ને એ કોઈને ખાસ સમજમાં નથી આવતી એમને એમ થાય છે કે તમે ઘરના કામ માટે જેમ કે મેળ રાખ રાખી લીધી હોય કે વાસણ કપડાં કચરા પોતું કે બાળકોને ભણાવવા માટે ટ્યુશન મોકલતા હો પણ એ સિવાયની પણ ઘણી બધી નાની મોટી જવાબદારી હોય છે જે સ્ત્રીઓએ જ કરવી પડે છે અને જે કંઈ ઇમરજન્સી હેન્ડલ કરવાની હોય એમાં પણ સ્ત્રીઓ કે સપોઝ કોઈ બાળક બીમાર પડી ગયું તો રજા કોણ લે અને મોટે ભાગે સ્ત્રીઓ પર જ જવાબદારી આવતી હોય છે તો એના માટે પણ ઘર અને ઓફિસ વચ્ચે સંતુલન સાધવાનું એમના માટે ઘણું ટફ થઈ જતું હોય છે ઘણીવાર માનસિક રીતે પણ અને શારીરિક રીતે પણ પણ એ તકલીફ કોઈ જનરલી સમજતું નથી હોતું એમને એમ છે કે એને બધી તો ફેસિલિટી છે પણ એવું નથી હોતું ઇમરજન્સી માટે કે પછી સ્કૂલમાં અને બાળકોની સાથે પણ સંવાદ સાધવા માટે સમય જોઈએ તો તમે ઘરના જ કામમાં કે રસોઈનું પણ મોટું કામ છે તો આવીને પછી એમાં જ પરોવાઈ જાઓ તો એ પણ ઘણી વાર મિસ થઈ જાય છે વસ્તુ કે જેને લીધે પછી બાળકોને નિનેગ્લેક્ટેડ ફીલ થાય છે ઘણી વાર એના કરતાં જો ઘરના બા બધા સભ્યો હળીમળીને કામ કરતા હોય છે બાકીનું તો ઘરની સ્ત્રી જે કમાવા જાય છે બહાર એને પણ થોડો રાહતનો શ્વાસ મળે અને એને પણ જિંદગી જીવવા જેવી લાગે તમને શું લાગે છે.
અ કેમ કે જોુ તમે બહારનું કામ જયારે સ્વીકારો છો તો તમે તમારા ઘરના કામની માટે તમે તમારા ઘરના જે સભ્યો છે એની સાથે તમારે વાત કરવી જોઈ કે હું બહારનું કામ સંભાળીશ પણ ઘરના કામમાં તમે કોણ કોણ મારી સાથ આપશો મને તમારો સહયોગ જોશે એવું એવું પેલા એ લોકો વાત કરી લેવી જોઈ કે હું ઘરનું બી કામ જોઈશ અને બારનું બી કામ જોઈશ પણ મને બધા જ કામમાં તમારો સહયોગ જોશે ઘરના કામમાં જો હું રસોઈ કરીને જઈશ તો એ બી કામમાં તરે દરેક ઘરના દરેક સભ્યોએ મને મદદ કરવી જો પડશે હું ઘરના જે બી જવાબદારી લઈશ એની અંદર તમારે થોડી થોડી જવાબદારી નું વિભાજન કરીને તમારે કામ કરવું પડશે તો ઈ બાબતમાં તમારે પેલા ઘરના સભ્ય સાથે વાત કરી અને પછી જ બહાર ના કામની જવાબદારી લેવી જોઈ નહી તો તમે તમારા શરીર નું ધ્યાન નથી રાખી શકવાના એના એના કારણે તમે તમારા ઘરના બીજા બી સભ્યો છે એનું બી ડિસ્ટર્બન્સ થવાનું છે તો જયારે બી તમે બહારનું કામ સંભાળો તો ઘરનું કામ કરવાનું જ છે પણ એનું માટે તમારે ફલ્ટફીલ ના થવી જોઈએ કે હું ઘરનું કામ નહી કરી શકું હું બહારનું કામ નહી કરી શકું આમ નહી એમ નહી કરી શકું એવી રીના આપણને અંદરથી ગિલ્ટી ફીલ થતી હોય છે તો એ એના માટે થઈને તમારે પેલા ઘરના સભ્યો સાથે અને ઓફિસ ના ઓફિસમાં બી જયારે તમે કામ કરવા જાાવ તો એ કામની એક બોર્ડર તમારે બાંધી લેવી જોઈએ કેમ કે તમારા ઉપર તો ઘરની બી જવાબદારી અને ફફિસની બી જવાબદારી છે ને જો તમે બંને તરફ બને તરફ ભાગવા જાવ તો બે ગોળા બે તરફ ના ચાલી શકે એના માટે બે એક એક બે જોઈએ જ એક ગોળ રથ ન ચાલી શકે બે ગોળાથી જ રથ ચાલી શકે તો એ એ વાસ્તવિકતા બી સ્વીકારીને જ આગળ વધવું જોઈ અને અત્યારે. ઘ હાઉસવાઈફ છે એ તમે પૂરો દિવસ જો ઘરમાં પણ બેસી રસો ને ઘરનું જ ખાલી કામ સંભાળશો. તો તમારું જે નોલેજ છે એ અપગ્રેડ નથી થતું એના માટે થઈને તમારે થોડું બી બહારનું કામ બી કરવું જ જોએ અને ખાલી ઘરમાં બેસીને ઘરનું કામ કરવાથી બી તમારું જે માઈન્ડ છે એ એક્ટિવ નથી રહેતું તો હવે હવે સમય બદલવાનો જરૂર છે કે પેલાનો સમય એવો હતો કે ખાલી ઘરનું કામ કરે સ્ત્રી તો એ ચાલી જતું હતું પણ હવે સમય બદલવાની જરૂર છે એ એ બદલાવ ખુદ સ્ત્રીએ જ લાવવો પડશે. કે કેવી રીતે ઘરની જવાબદારી તમે વભા અને ઓફિસ નું કામ સંભળ શુંત તમે એ બાબતમાં તમારું શું કેવું છે.
હા એકદમ સાચી વાત કહી તમે કે જે સ્ત્રીઓ ઘરમાં રહે છે એ ઘણી વાર ધીરે ધીરે એમનું ગમે એટલું ભણેલી હોય છતાં પણ પરિસ્થિતિને લીધે એમને ઘરે રહેવું પડતું હોય છે મોટે ભાગે તો એમાં એમનું જે નોલેજ છે ને ઘ ાય ધીરે ધીરે પછી એ કંઈક કરવા માટેની ક્ષમતા ગુમાવી બેસે અથવા તો એમને મન જ નહી થાય કે આ જે છે એ ઘરે કારણ કે એમને કોઈ એમને પણ કોઈ સપોર્ટ નથી મળતો ઘણી વાર એવું થાય છે કે જે કામકાજજી સ્ત્રીઓ છે એમના તો બાળકોને એમને કચ ચ મક્યા હોય કે એમને માટે બેબી સિટિંગ વાળા ઘરે આવતા હોય કે જે કઈ વ્યવસ્થા હોય પણ જે ઘરમાં રહેતી સ્ત્રી હોય એને કઈક થોડું કોઈ ક્લાસીસ કરવા હોય કે કઈ અપગ્રેડ કઈ શીખવું હોય તો એમના બાળકો માટે કોઈ વ્યવસ્થા હોતી નથી. એટલે ધીરે ધીરે પછી એમને મન મારીને ઘરમાં જ રહેવું પડે અને ધીરે ધીરે પછી એને જ એની દુનિયા બનાવી લે એવું બને છે એટલે ચાહે તો પણ એ પછી ઘરની બહાર નીકળી શકતા હોય તો પણ એમને કારણ કે વર્ષોથી તેવ જ પડી ગય હોય ઘરે જ રહેવાની એટલે એ હાથે કરીને નીકળતા નથી. અને ઘરકુકડા થઈ જાય છે એ લોકો અને બીજું કેવું છે કે જે એમની સ્કીિલ છે એમાં વધારો થતો નથી અને એમની કોઈ વાત સાંભળતું નથી અને એમને ધીરે ધીરે એમ લાગે છે કે અમે બધા હવે અમને કંઈ સમજ નથી પડતી કે અમે પીછડી ગયા છે બની દુનિયા કરતા પાછળ પડી ગયા છે એવી ફિલિંગ ઘણી વાર આવતી હોય છે કે બધાનો સમય સાચવવામાં કે બધાને સગવડ પૂરી પાડવામાં છોકરાઓને મોટા કરવામાં એમને બધું હસબન્ડને આગળ કરવામાં- સાસુ સસરાનુંું જોવાનું હોય બીજા ફેમિલીનું જોવાનું હોય તો એમાં એ લોકો ઘણી વાર પાછળ પડી જતા હોય છે એટલે પછી મનથી હારી જાય છે ઘરમાં રહેતી સ્ત્રીઓ કારણ કે ઘરના કામની તો કોઈ જ વેલ્યુ જ નથી આખો દિવસ તમે ઘરનું જે મેનેજમેન્ટ કરો એ બધું. કંઈ કોઈને દેખાતું નથી અને એનો કંઈ ફિઝિબલ આઉટપુટ નથી દેખાતો કે જે લોકોને એમ લાગે કે ઓહ આ બહુ કામ કર્યું એમ એટલે એમ જ થાય છે કે ઘરમાં ઝાડુ પોતા એવું થઈ જાય એટલે કામ પતી ગયું પણ એ સિવાય પણ બીજું મેનેજમેન્ટ પ્લાનિંગ. જે મેન્ટલ વર્કલોડ છે ને એ ઘણો હોય છે લેડીઝને ઘરમાં રહેતી લેડીઝને અને જેની કોઈ જ એકાઉન્ટેબિલિટી નથી અને એના લીધે એ લોકો માનસિક રીતે ઘણી થાકી જાય છે.. તો એના માટે એમણે પહેલેથી વિચારવું જોઈએ અને પ્લાનિંગ્ સાથે તમે કીધું એમ લોકોની હેલ્પ લઈને કામ કરવું જોઈએ.
કેમ કે જે વસ્તુ તને ફ્રીમાં મળે છે ને એની કોઈ વેલ્યુ નથી હોતી આજે હરેક કામ તમે એને ફ્રીમાં કરીને આપો છો ઘરનું હરેક કામ જે છે તમે સવારથી ઉઠીને બાળકોની જવાબદારી થી લઈ અને. થાદના ડિનર સુધીનું હરેક ફ્રી સર્વિસ આપો છો એની બધ. બદલીમાં તમે કઈ લેતા નથી ક્યારે પણ તમે કોઈ દિવસ એમ નથી કેતા કે મને આ મારી જરૂરિયાત છે મને આ જોશે કોઈ દિવસ તમે એવું નથી કેતા કે મારી આ આ ઈચ્છા છે મને. કરવું છે કોઈ દિવસ તમે એની બદલામાં નથી લેતા હા તમે કઈક લેતા હશો તો તમને મળતું હશે પણ તમે કોઈ વસ્તુ બદલામાં નથી માંગતા કે હું આ કામ કરું છું તો મને એની બદલામાં આજશ અને જો તમે માંગશો તો આપણી વ્યવસ્થા જ નથી એ ટાઈપ ની. આપડી વ્યવસ્થા એવી છે. સેવા માટે છે સ્ત્રી સેવા માટે જ બનેલી છે અને સ્ત્રી એ સેવા જ કરવાની છે એની એના બદલામાં એમને કાંઈ જ નથી આપવાનું ને મળે છે તો એની પાછળ નું એવું છે કે તમારી ડ્યુટી છે તમારી ફરજ. તમારે પૂરી કરવાની છે અને એની જો તમે ડ્યુટી અને ફરજ પૂરી નથી કરતા તો તમે બી દોષમાં દોસ્વાન બનો છો એના માટે ગુનાની ફિલિંગ બી તમને આપવામાં આવે છે માટે માટે એક એક વ્યવસ્થા તમારે જે ચેન્જ કરવાની છે એક. તમે હાઉસવાઈફ નું નામ જે છે હોમ મેકર નું નામ છે જે એ બદલી અને તમારે એક અલગ વ્યવસ્થામાં જવાની જરૂર છે હવે સ્ત્રીઓને અને. અ. સ્ત્રીઓને હવે વ્યવસ્થા માંથી બદલી અને એવું કરવાની છે કે આટલું જે કામ છે એની જવાબદારી મારી છે આટલું કામ છે એની જવાબદારી તમારી છે અને મારું બી લાઈફ છે મારી બી જિંદગી છે મેં બી ભણીલું કારણ કે આજની બધે સ્ત્રીઓ ભણીને જ આ. કરવા દે છે હવે એવું નથી કે કોઈ સ્ત્રી ભણતી નથી એજ્યુકેશન નથી લેતી. હરેક સ્ત્રી એજ્યુકેશન. ી લે છે હક સ્ત્રી એક પોસ્ટ ઉપર જોબ બી કરવા માટે રેડી હોય છે તો થોડી વ્યવસ્થા ચેન્જ કરી અને આપણે અ. એક વર્કિંગ વુમન્સ ને હાઉસવાઇફ બનેનો સહયોગ કરીને આગળ વધવાની જરૂર છે. સારું તમારી સાથે વાત કરીને. બહુ મને મજા આવી.
હા હા હા સારું સારું ચોક્કસ. થેન્ક યુ.